તો છો
ફાઈન ફાઈન શું ખબર તમારી નાની બેબી શું કરે?
હા એકદમ સારી છે પણ છે ને વચમાં એની તબિયત બો જ બગડી ગયેલી હતી ખબર નહી કેમ એટલું બધું એને ઉલટી અને એટલું બધું ડાયરિયા થઈ ગયો હતો અને બો તાવ બી હતો. અને ડોક્ટરે કીધું કે આ તો બધું વાયરલ છે સેના કારણે થયું છે ખબર નથી પડતી પછી એટલા બધા એમણે તો ટેસ્ટ કરાવ્યા ને કે અમે થાકી થાકી ગયા અને પછી ખબર પડી કે એ તો છે ને બધું પાણીની કઈ આવી ગયું હસે. તેના લીધે કઈ થયેલું હતું એમ કરીને જાણે હવે તો સારું છે પણ આ એક છે ને બો ખરાબ વસ્તુ છે. આપણને કઈ થાય ને તો આપણે તો છે ને દવા લઈને બી સારા થઈએ અને જરાક છે ને આપણામાં સહનશક્તિ ખરી ને એટલે થોડુંક આપણે ચલાવી લઈએ પણ જયારે બચ્ચાઓને કઈ થાય ને તો આપણો જીવ છે ને જરા કપાઈ કપાઈ જાય એમ એક તો બિચારા ખાતા હોય નહી જેમે તેમે ખાતા હોય અને તેમાં બી એ લોકોને છે ને આવી કઈ બીમારી થઈ જાય ને નાની મોટી તો આપ એ લોકોનું છે ને તે એક તો વજન જ ઘટી જાય અને આપણને એ લોકોને જોઈને બો જ જીવ બળે એટલે એવું છે. શું કેવું તમારું?
બરાબર છે બરાબર છે તમે એકદમ સાચી વાત કીધી મને એમ જ થયું કે લાવ ને ઘણા દિવસથી તમે બી બો દુઃખી હતા અને તમે ઘણી વાર મને કેતા બી વાત વાતમાં કે તમારી નાની બેબી ને સારું નથી સારું નથી તમે કું લાવ જરાક આજે ફોન કરીને આપડે થોડીક ચર્ચા બી કરી ના બારામાં હવે મને એવું લાગે છે ને કે બાળકોને છે ને રોગથી બચાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે મહત્વપૂર્ણ છે કારણ કે નાના બાળકો છેને નાના બાળકોની છે ને રોગ પ્રતિકારક શક્તિ છેને થોડીક ઓછી હોય છે. આપણા કમપ કમપેરીસન માં અને તેઓને છે ને સરળતાથી બીમાર એ લોકો છેને સરળતાથી બીમાર પડી જાય છે. હવે થોડુંક વાતાવરણ બદલાય હોય એટલે એ લોકોને શરદી ખાંસી થોડુંક કઈ ગરમી ગરમી વયધી એટલે એ લોકોને પેલું કેહેવું છે ને કે જરાક બહાર રમ્યા આયવા તાપમાં રમીયાયવા આવે એટલે લૂ લાગવાની શક્યતા એટલે આવી બધી બીમારીઓ છે ને એ લોકોને થાય જ છે એટલે બાળકોને છે ને સ્વાસ્થ્ય માટે છે ને સ્વચ્છતા, યોગ્ય ખોરાક અને સમયસર સારવાર ખૂબ જ જરૂરી છે આપણે છે ને ડીલે નહીં કરવું જોઈએ ઘણી વાર આપણે છે ને જવા દઈએ કે ચાલ કઈ ની હશે હશે પણ નહી છોકરાઓને થોડું બી બીમાર આવે ને એટલે સીધું આપણે ડોક્ટર કે કોઈ બી ચિકિત્સકને બતાવીને અ એ લોકોનું જે બી સારવાર છે તે પેલા કરાવી દેવી જોઈએ અને સૌથી પહેલા તો મને મને એવું લાગે છે કે પૌષ્ટિક આહારની ખૂબ જ જરૂરત છે. જેમાં ફળ છે, શાકભાજી છે, દૂધ છે, પ્રોટીન વાળા ખોરાકો છે એ બધું છોકરાઓને આપણે આપવું જોઈએ. જેથી એ લોકોની રોગ પ્ર્રતિકારક શક્તિ છે ને તે મજબૂત બને પણ હવે તમે એમ કેવું ને કે છોકરાઓ સાથે છે ને અ આ વસ્તુ માટે તો ઘણી મોટી ચર્ચા થઈ જાય આપડી કે છોકરાઓ છેને ખાતા નથી આપણે ગમે તે એટલું સારું બનાવીને આપીએ પણ એ લોકોને પેલું કેવું છે કે થોડુંક બાહરનું ખાવાનું વધારે ભાવે અને ખાસ કરીને જે આ બધા પેકેટ ફૂડસ આવે છે જે પડીકાઓ આવે છે તે એ વધારે ભાવે જેનાથી એ લોકોને મને એમ છે કે એ ખબર નહી એમાં શું એવા તો મસાલાઓ નાખે નાખે છે કે છોકરાઓને એવો ચટાકો બેસી જાય છે કે ઘડી ઘડી એ લોકો એજ વસ્તુ માંગે છે અને આમ જોઈ તો આપણે ઘરમાં થોડું તીખું બનાયવું હોય તો તે એ લોકોથી ન જમાય પણ તમે કોઈક એ લોકોને વેફર કહો તીખા ટમટમટા તો તે એકદમ શોખથી અને ચટાકતી ખાશે એટલે આ બધી મને એવું લાગે છે કે આપણને એવું લાગે છે કે છોકરાનું પેટ ભરાય છે પણ એ પેટ નથી ભરાતું કારણ કે એ વસ્તુ ફ્રેશ નથી હોતી ક્યારની અંદર પેક થયેલી હોય એમાં કેટલું બધું એ લોકો એ પ્રિઝર્વેટિવ નાયખું હોય એટલે એ વસ્તુ છે ને એ ફ્રેશ નહીં નહીં. આપણા છોકરાઓના પેટમાં જાય એટલે એ લોકોને નુકસાન કરવાનું જ છે કારણ કે એ લોકોનું છે ને અંદરથી બધું નબળું હોય. આપણા જેટલું સ્ટ્રોંગ નહીં હોય એટલે આ બધી વસ્તુમાં આપણે થોડુંક મને એમ છે કે કાળજી લેવી જોઈએ છોકરાઓના માટે બરાબર છે ને.
હા બિલકુલ વાત સાચી છે તમારી મારે પણ એજ તકલીફ હતી. એમાં એવું હતું કે મારી જે બેબી હતી ને એ પણ છે ને બધા પેકેટ ફૂડ જ ખાતી તી બધી વેફર બિસ્કીિટ એવું જ બધું ખાતી હતી. હવે એમાં કેવું કે હું તો છે ને ડોક્ટરની પાસે જ છે ને ભૂખ લાગે ને એની દવા કરાવેલી હતી. હવે હું પોતે વર્કિંગ છું એટલે હું ઘરમાં હોઉં નહી એટલે એ શું કરતી હતી કે હવે એને ભૂખ લાગે ને તો કોણ બનાય આપે એને જમવાનું બીજું કે આપણે સવાર ની રોટલી કરીને ગયા હોય કઈ વસ્તુ બનાવીને ગયા હોય પણ જયારે એને ખાવી હોય ત્યારે ઠંડી પડી ગયેલી હોય એટલે છોકરાઓ છે ને પેલું ઠંડુ ખાવાનું ખાય નહીં કોઈ ગરમ ગરમ આપે તો ખાઈ લે પણ આવું હોય તો એ લોકો ખાવાની ની કરે એટલે શું એ બધું પડ્યું રેતું અને એ શું કરતી વેફર બિસ્કીિટ ખાઈ લેતી ઘરમાં જે પણ નાસ્તો ભયરો હોય તે ખાઈ લેતી કા તો પછી પૈસાથી લાવીને બહારથી ખાઈ લેતી અને છે ને તે સાથે સાથે છે ને તે કોલ્ડ ડ્રિંકસ પીએ, આઈસક્રીમ ખાય એવું બધું કરતી એના કારણે શું થઈ ગયું કે એક તો પેલું એ બધામાં છે ને પ્રિઝર્વેટિવ હોય અને બીજું કે એ બધામાં છે ને ફૂડ કલર હોય એટલે એના લીધે છે ને તે આ બધું એક સાથે પછી એના શરીરમાં બધું બહરાયું એમ એ ને શરદી બી થઈ ગયેલી એને છે ને તે સતંતર પેલું ફૂડ પોઈઝનિંગ જેવું બી થઈ ગયેલું અને એના લીધે છે ને એની તબિયત બો જ બગડી ગયેલી હતી એટલે પછી હું એ તો શું કર્યું કે હું એ કાળજી લેવાનું ચાલુ કર્યું અને એક છે ને તે ઘરમાં અ હેલ્પર જેવા રાયખા કે તમે એને બધું બનાવીને ખવડાવવાનું અને આજ રીતે એને બધું આપવાનું અને ફોલો કરવાનું એનું ખોરાકનું બધું પૂરતું પાડવાનું બીજું કે ઘરમાં છે ને આપણેે કહીએ કે નહી કહીએ હવે આપણા ઘરમાં છે ને જે એક સ્વચ્છતા જાળવવી જોઈએ હાઈજીન છે એ બધું આપણે જાળવવું જોઈએ ને એ પણ આપણે બહુ ધ્યાન રાખવું પડે છે. ઘણી વાર એવું થાય કે કામવાળી નહીં આવે એટલે આપણે એમ વિચારીએ કે ચાલ કઈ વાંધો નહી. આજે આજે હું કચરા પોતા નહીં કરું ચાલી જશે પણ ના એવું નથી બારની ધૂળ એટલી બધી ઘરમાં આવે છે ને કે એના કારણે છે ને તમારે તમારું ઘર એ ચોખ્ખું કરવું જ પડે અને તમે એ ચોખ્ખું કરો ને તો જ સારું કારણ કે છોકરાઓ કેવા કે નાના છોકરાઓ છે એ લોકો શું નીચે પડેલું બી ખાઈ લે તો હવે એ લોકો ઘર ત્યારે આપડું કેવું હોય કઈ પરિસ્થિતિ માં એ લોકો એ નીચે પડેલું વસ્તુ ઉંચયકું છે એ કેવું વસ્તુ છે એ બી આપણને ખબર નથી પડતી એટલે એ બધી વસ્તુ નું બી ધ્યાન રાખવ રાખવું પડે અ બીજું મેં એ બી જરાક મારા એમાં લીધું સમજણમાં લીધું કે અ કપડા જે આપણે પહેરાવીએ છીએ ને એ પણ આપણે ધોઈને જ પહેરાવીએ છીએ પણ ઘણી વાર એવું થઈ જાય છે ને કે આપણે ઘરના કપડાં છે ને ઇસ્ત્રી કરતા નથી. હવે વાતાવરણ જયારે ખરાબ હોય છે ને ત્યારે એમાં કઈ એવા કીટાણુ લાગી જાય કા તો એ બધું ના કારણે છે ને કપડા બરાબર સુકાયેલા નહી હોય કે કઈ પણ એવી પરિસ્થિત આવીને ઉભી થઈ જાય છે ને તો મેં એવું જોયું છે કે તમે ભલે ઘર ના હોય કે બહાર ના હોય તમે કપડાં બી છે ને એકદમ ઇસ્ત્રી કરીને વ્યવસ્થિત પહેરાવો ને તો અડધી બીમારી તો તમારી ત્યાં જ જતી રહે એટલે તમે જે ક્લીનનેસ રાખો સ્વચ્છતા રાખો ટાઈમે ટાઈમે વસ્તુ આપ રાખો એ બધું જો તમે એકદમ સરસ રીતે કાળજી કરો ને તો બચ્ચાઓને છે ને સારું થઈ જાય છે બીજું મેં તો છે ને એ પણ જોયું કે જાણે આપણે જરાક ડોક્ટરો પાસે જઈને એ લોકોને ટોનિક આપીએ ને એ બધું કઈ કામનું નથી એના કરતા આપડા જે મા બાપ આપણને કરતા હતા ને કે ભાઈ તમે આ ઘરગથ્તી મસાલો ખાાવ ઘરગથ્તો, તમે હળદર ખાવો, તમે આ ગંઠોળા પીઓ, તમે તજ લવિંગ ખાવ બધું ઘરગથતું કરો ને એજ બહુ સારું હતું એટલે હું તો છે ને ધીમે ધીમે એના પર જ વળું છું અને મારી છોકરીને છે ને એજ રીતે બધી રીતે હું ટેવાવું છું એટલે તમે બી આ બધું તો અપનાયું હશે ને
હા જો મારા હિસાબે તો છે ને ખાસ કરીને બાળકો સાથે તમે જયારે ડીલ કરતા હોય ને ત્યારે બાળકોને છે ને નિયમિત રીતે હાથ ધોવાની આદત તો પાડવી જ જોઈએ ખાસ કરીને છે ને ખાવા પેલા બહાર થી આવીને કે રમતા હોય રમીને આવ્યા હોય કારણ કે એ લોકો છે ને દસ વસ્તુને હાથ લગાવે અને પછી શું છે કે પેલું રમતા રમતા કોઈ કઈ ખાવાનું આપું એટલે એ જ હાથથી ખાઈ લે એટલે એ લોકોને ખબર નહી હોય કે ભાઈ જે એ ખાધું છે તે વસ્તુ સાથે એ લોકોના પેટમાં કીટાણુ પણ ગયા છે અને તેથી જેથી શું છે કે જંતુઓથી એ લોકોને થતી જે બધી રોગો છે તેનો કદાચ એ લોકોને એ રોગો થઈ શકે છે. એટલે આ બધી વસ્તુ છે ને બાળકોમાં હું એ કઈ આમ ઓબ્ઝર્વ કરી છે એ લોકોને જોયું છે અને ગમે તેટલું માતા પિતા બિચારા કેહેતા હોય ને તો એ છોકરાઓ તો શું છે નાદાન એ લોકોને એટલી સમજ ના પડે એટલે ઘણી વાર એવું જ થાય કે એ લોકો ભૂખલાાગ હોય ઘરમાં આવું આવવા એવા જ રમવા વાળા હાથ થી જ જે કઈ પડડ્યું હોય લાવ ચાલો જોરથી આખો મુઠ્ઠો ભર્યો અને આખો મુઠ્ઠો મોડાામાં મૂકી દીધો કે જેમ કે કોઈ ફ્રૂટ પડડી્યું હોય ડરાક પડી હોય એ છે કે કોઈ ચેવડો પડ્યો હોય એટલે આ વસ્તુ તો હું એ પણ જોઈ છે અને તે ઉપરાંત મને એવું લાગે છે કે નાના બચ્ચાઓને છે ને સમયસર એ લોકોને રસીકરણ કરાવી દેવું જોઈએ એ પણ ખુ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે શું બાળક લોકોને ગંભીર રોગોથી બચાવે છે અને માતા પિતા બી છે ને સમયસર ડોક્ટર ની સલાહ આ બધી વસ્તુમાં લેવી જ જોઈએ જેથી છેને બાળકો બીમાર ના પડે અને એ એમને છે ને આવી કોઈ અ અલગ બીમારી ન થાય એટલે એવા રસીકરણ બી આપણે છે ને ટાઈમ ટુ ટાઈમ છોકરાઓને આપી જ દેવા જોઈએ હવે આ વસ્તુ એવી છે કે આપણે છોકરાઓને ગમે તેટલું સાચવીએ પણ એની સાથે આપણું સ્વચ્છ પર્યાવરણ પણ હોવું જોઈએ ખુબ જ મહત્વપૂર્ણું છે આજુબાજુ ગંદકી ના હોવી જોઈએ પ્રદુષણ ના હોવું જોઈએ બાર બી આપણે લઈ જઈએ તો છોકરાઓને આપણે હમણાંથી જે એમને કહેવાનું કે તમે તમારો ફેસને નાકને બધું સર સરખું તમારો કવર કરો કારણ કે પોલ્યુશન ના લીધે બી ઘણી બધી બીમારીઓ થતી હોય છે એટલે ચાલો કઈ વાંધો નહી આજે તમારી સાથે અ બાળ સંંભાળ પર વાત કરીને બહુ જ મજા આવી ઓકે પાછા આપણે કઈક વાત કરીશું.
ચોક ચોક્કસ આવજો.